રાઈ થોડો
હા કેમ રસોઈ પર વાત કરીએ આપડે.
ફૂલ પી લીધી કે ચા
એ
ચા પીવા આયી ગઈ મસ્ત
હા ચા ચા તો મારે ત્રણ વાગે પીવા ગઈ થી અમાં તો બસ ખાલી ચાહ પીવાનો નાસ્તો તો કરવાનો હોય ની બાકી તો ત્યારે આગળ હું કેવાય ડીન ડીનર ખા હમ્મ
એ તો હજી તમારે થોડી વાર પછી પાછો બીજો રાઉન્ડ ચાલુ રેશે કે ની ચાનો
હા જ્યારે ચા બને મારે તો હુ કેવું શા બને એટલે પી લેવાનો જ્યારે પણ બને બસ પીવો પીવો સા વાગેની મજા જ ન આવે યાદ આવી ગયો શા પીવો તો પીવાનું બસ એવું સે. હ.
બરાબર શું કો છો બીજું બોલો?
બસ કાઈની અત્યારે તો હું કેવાય કે રીગણનો ઓળો બનાવીશું. હું કેવાય કે વરસાદ પાણી છે એટલે મજા આવસે ખાવાની રીંગણાનો ઓલો અને
અરે એ તો અરે તો સુપર મારો તો ફેવરેટ મેનુ છે એ દમ મને તો એટલું ભાવે ને રીંગણાનો ઓડો અને રોટલો. અરે મને તો બહુ જ ભાવે.
મજા આવેને અને
બહું મજા આવે સાચે હા મજા આવી જાય અને એમાં આવા ક્લાયમેટમાં તો બહુ મજા આવી જાય હ
અરે બહુ મજા અત્યારે હું કે પકોડા છે પછી
અહા
ભજીયા હે પક
ભજીયા, કાંદા ભજીયા સાચે વડાપાવ વડાપાવ તો અહિયાંના એટલામ હમ્મ બઉ ફેમસ હોય મુંબઈના વડાપાવતો અરે બહુ મસ્ત બહુ મજા આવી જાય ખાવાની
હ મુંબઈ ના તો ફેમસ વડાપાવ હી હેના આપડે ગુજરાત તીના ગુજરાતી ના તો છે ઢોકળા
હા ખમણ ઢોકરા
હા ખમણ ઢોકરા બહુ ફેમસ છે આપડે
હમ્મ પણ વડાપાવ તો બહુ બન
બાકીત આજ શેની રસોઈ બનાઈયો તમે?
આજે અમે લોકો કઈક નવું નવું ટ્રાય કરવાના છે એટલે કે એને કેવાય કે ઓલું આવાકડો ટોસ્ટ ને એવકોડો જે મલતા હોય ને આપડે બા જાર માં તમે જોયા હશે ઉપર બ્લેક કલર ગ્રીન ડા ગ્રીન કલર નું હોય અંદર પણ સોફ્ટ હોય ઉપર બહુ હાર્ડ હોય અંદર સોફ્ટ હોય એવોકોડો
હો એવો કોડો ને ની કાળી ને પછી એનો ઘર આખો મેશ કરીને અંદર બધા અ વેજીિટેબલ્સ બારીક ચોપ કરીને નાખી દેવાના અંદર. સીરિયસલી એપણો ટોસ્ટ બહુ જ મસ્ત લાગે. એટલું હેલ્દી હોય એેવોકોડો.
આ તમે વાત કરો એ વરસાદ ના ટાઈમે મળે ને?
ના-ના આઈ થિંક એવોકોડો તો બારે મહિના મળે છે.
એવું છે, ના તમે મેં વાત કરી કે બંદર મસાલો ભરે તો કંટોલા પણ ભરી હકીએને કંટોલા ની અંદ ખાધું કંટેલોનું શાક.
કંટોળા શાક થઈ ગયું કંકોળા તો શાક થઈ ગયું. એ મને બહુ ભાવે હે એ તો હવે વરસાદમાં જ ખાસ મળે એ તો ખાલી. ખાલી આ બસ હવે આવ શે હા વરસાદ પૂરતું જ આવે છે તો કંકોડા તો, તો મને બહુ ભા વે બાકી આ બી જેજે કારેલા ભી પણ હવે
હહ હે.
તો હમ તમને કયા ભાવે બહુ વધારે.
જો મને તો એક તો કંટોલાનું શાક કલ કંટોલા કારેલાનું શાક નો ભાવ કેમ કે કડવું બહુ લાગે.
પણ સાચે હેલ્થ માટે બહુ સારું. કડવું લાગે પણ હેલ્થ માટે બહુ સારું મને તો ઈ પર્સનલી મને તો ભાવે છે એમ તો. એટલે સારું છે.
નહી ખવાય કંટોલા અ હુકે કારેલા નું શાક બેસ્ટ કા હા શરીર માટે બેસ્ટ છે.
હમ.
બાકી મને તો જો જોયું હોય ને તો આમ તો રીંગણાનું શાક સે. પેરીંગણા નો ઓળો આમ તો દેશી આપ પડે છેન અ બનાવતો હોય એ આપ ગામડામાં બને ગુજરાતીમાં આપણેને ગુજરાત સાઈડ બનતું હોય દેશી એ એ સાગમ રોટલી તો આપડે આ શીડ ઓછી ખાય બહુ રોટલા વધારે ખાય સૌરાષ બાજુ એમ.
અચ્છા.
હમ.
રોટલા તો અહિયાં ખાય પણ રોટલી વધારે જાતી હોય છે અહિયાં.
હા કેમ કે તો સીટી હોય ને ત્યાં તો વધારે રોટલા એ લોકોને ખબરે નો પડતી હોય.
એ
હમ.
ના ના એવું નથી પણ રોટલા કમ્પેરેટિવલી જેને જમ કહુ રોટલી વધારે હોતી હોય છે ન રો ટલા ઓછા હોય છે ભેન્ચુલી હેલ્ધી છે ને રોટલો જ હોય. તાકાત તમને રોટલો જ આપે.
હમ રોટલો જ આપે છે રોટલી મતો હુ કેવાય કે અહીંયા બસ. તે રોટલી બે ત્રણ રોટલી ખાય રોટલો ખાવા બેઠા હોય ને તો એક રોટલો તો ખવાય જાય આરામથી.
હવે આરામ દઈ બે તો ખવાઈ જ જાય રોટલા. તો હલ્દી હોય એક તમા, હમ. બાકી તો બધું જ વાાવે રસોઈ તો બધી જ ફાવે. રાતના તો અમારે ડિનર નવું નવું નવું, અ તમારે તો રાતના બી રોટલા શાક જ હોતા હશે ને?
હા રા હા રાત રાતમાં પણ બપોરે પણ ને સવારે પણ બસ વેતું હોય.
ઓ આટલું બધું ટાઈમ અહયા તો બસ. એક જ વાર તો હદ એમાં બી છે ને રવિવાર આવે ને. બસ દાળ માં રોટલી શાક બહુ થઈ ગયું હવે નહી. જરા પણ નહી એટલે રવિવારે તો એક એકદમ લાઈટ લાઈટ ખાવાનું હોય, અને એનું રાતનું ડિનર નું ખાવાનું શું હોય. જે તમને સાચા જે ઓલું રીલ માં ફરતું રતું હોય છે ને, કે આજે બસ આટલી પાણીપુરી જ આજે બસ આ પણ એકચુલી એક્ઝેક્ટલી ડિનરમાં અરે આવવો જ બધું હોય છે. પાણીપુરી બને તો ખાલી પાણીપુરી, અગર ડોસા બેના તો ખાલી ડઢોસા જ વડાપાવ તો ખાલી ઓનલી વડા એની સાથે પછી, રોટલા દાળ ભા શાક ક્યારે ના હોય.
નહી આપડે શું કે ગામડામાં એટ એટલું બધું એવું ન હોય તમે જો ગામડામાં રહેવા હોશો ને. તમારે બસ રોટલા જ મળી જાય અને રોટલી મળે બ ઓછી મળે એમ એટલું બધું ન મળે એમ. રોટલી રોટલા ન મહત્વ વધારે હોય આ સાઇડ.
એકચુલી એજ તો એનાથી તો હેલ્થ સારી રે ને. તમને એને એ તો વધારે છે એ ગુણકારી એ ખાવું શરીર એટલે તો સારું ર. કુતરે ચાલે, હા મારા જેવું આવું બધું ખાઈ ખાઈ ને શું ચાલવાના. પીઝઝા બર્ગર ને બધું ખાઈ ખાઈને શું ચાલવાના હતા. છે એવું જ હોય હોતું હોય છે પીઝઝા બર્ગર ને પાણીપુરી ને ઢોસા ને પાાવભાજી ને બસ આજ બધુ હોતું હોય છે ખાવાનું.
હ
એ બસ ખાલી ભાવે એવું બધું બો. રોટલી શાક ઓછામાં આવે પણ ચાલવાનું શું વધારું તમે લોકો જે ખાવ છો એજ ચાલવાનું છે એનાથી જ હેલ્થ બનવાની છે.
હમ એ એ થી ને વિટામીન મળે ને.
હા હા હા હ. તાકાત એનાથી જ બને.
બાકી તો શું કેહેવાય કે તો આપડે સિટી માં તો રોજ એવું થય કે સાંજ અંધારું થાય ને અને- બધા નીકળે બ બહાર નું ખાવા માટે એ બસ એ તળડું બધું એ.
એ એ તો એવું અહિયાં તો હોય છે, રાત એટલે તો જાને સવાર પડી. સાચે જ સાચે. અમે લોકો ડિનર પતિ બી ગયું હોય ને. પણ અમે લોકો રાતના સ્પેશિલ નીકળીએે. દસ અગિયાર વાગે તો મિનિમન અગિયાર વાગે સાડા અગિયાર. જ્યુસ પીવા માટે યા પછી, અ ડેઝર્ટ ખાવા માટે. યા પછી ઓલું કેને સ્ટાર્ટર ખાવા માટે નાસ્તો તો નાસ્તો થોડો ખાવા માટે, આવી રીતે નીકળીએ અમે લોકો. કે ચલો, અહિયાં રજવાડી ની ચા. લઈએ નાસ્તો કરી લઈએ થોડો, પણ કઈ જ નીકળી હોય, પણ તો પણ કઈ ની મજા હોય. એવમને કડ એરે પણ એવું મતલબ, તમે રાતના અગિયાર, સાડાઅગિયાર જોવાનું તો, એમ લાગે કે. બધી પબ્લિક વધારે એમ શાંતિથી એવી રીતે બધા, બધા જ ઉતરતા હોય. ખાવા માટે કે, જ્યુસ માટે બધા જ માટે. અમે લોકો છે, દૂર-દૂર સુધી જતા હોઈએ.
એમ કે, સાસ પડે, હા. સાંજ પડે, એ લોકોને બહારનું ખાવાનું બસ, બહારનું ખાવાનું અને એક બે વાગ્યે.
હા, હા, હ, હા, હા, હા, હા, બરાબર છે. વાગે વાગે સો ટકા અમને બી વાગે, એટલે તો એક બે તો આમ સમજી જ લેવાના.
હ.
એવું થાય જ છે, એવું.
ને ગામડામાં, હું કે તો ખાધું નહીં, હા, જે આઠ વાગે તો બધાને ખવાઈ ગયેલું. ખાઈ જાય ને, ખાઈ ને પ બસ કોઈ જવાનું, બાકી કંઈ કામ હોય નહી, હા, જ તો.
હમ, હમ. પણ એ સારું છે ને કે, વેહેલું ખાાવ ને, વેહેલું સુઈ જઓ, એનાથી તો છે ને, ચ જે એક્ઝેક્ટલી હેલ્થ એના લીધે જ સારી રે.
હ, હમ.
એટલે જ અમે લોકો ઠીક છે, ખાઈએ પણ હેલ્થ વધારી તમારા લોકોની જ શારીરિક ખાવાનું સૌ. વધારે હેલ્ધી ત્યાં જ હોય, એજ બધું હોય હેલ્ધી.
ઘી હોય, દૂધ હોય, તાજુ તાજું દૂધ દૂધ મળી જાય.
હા, અહિયાં તો બધું બેરસેર વાળું આવે.
હા, એ તો કેદોનુ, હુ કેવા કે પડેલું હોય, કંપનીમાં તો કે કેદીનું નાખેલું પેકેટમાં પેક હોય.
હ, બધું. હ, બધું બધું મિક્સર જ આવતું હોય છે. હંડ્રેડ પસેન્ટ બધું અહિયાં થોડું ભેરસેર વાળું જ હોતું હોય છે. ત્યાંના જેવું પ્યોર ક્યાં હોય છે, દેશ જેવું પ્યોર તો શાક. પણ ન થતા તો, શાક બી એટલા પ્યોર વાળ તો દેશ જેવા હોતા જ નથી.
હા, અત્યારે તો શું કે, કે અમારે મકાલુ તો બહુ લેવા ન જવાનું હોય, વાડીયે જેમ બકાલું પાકે જે. ખાવું એટલ લે, ઉતારીને લી આવવાનું બસ, તાજે તાજું.
હમ. હાલો, આવો તમારે તો, હું હવે રીંગણાનો ઓળો બનાવીશ ને, તમને ખવડાવીશ સાચા છે.
કઈ વાદો ની. હા ખાઈશી આપડે, એ સાથે બાજરાનો રોટલો બનાવીશું.
અરે હા, એકદમ બાજરાનો રોટલો બહુ મસ્ત કરો.
હમ.
હમ, સરસ લાગે.
ચાલો, કં એ કેટલો ટાઈમ હો થઈ ગયો, આપડો ટાઈમ થઈ ગયો. કાંઈ વાંધો નથી.